હલો.
હા કેમ છો તમારી ખબર પૂછવા માટે કોલ કર્યો તો કાલે બહુ બીમાર હતા તમે?
હા હં હા બરાબર, ત આજ તો સારું છે મને થોડુંક, દવાખાનામાં ગઈતી અને ઘોળિઓને એવું ગર્યું ને, તો સારું છે.
અરે જાતો ને આજકાલ તું બધા ના સાંભળું છ. હા મારી તબિયત તો સારી છે. પણ, આ તો દવાખાના બાજુથી ગઈ હતી તો જોઈતી કે પબ્લિક કેટલી બધી ભેગી થાય છે, એટ કેટલો બધો રોગચાળો ફેલાઈ રહ્યો છે તો થયયુ કે લાવ તમને પણ ખબર પૂછી લઉં.
ના ના સાચી વાત પણ આજનું આ વાતાવરણ એવું બદલાયા કરે ને, એના કારણે બધું વાયરલ ઇન્ફેક્શન ફેલાય છે.
હા જો ને બે વાતાવરણ ચાલુ છે ને તો સવારે, તડકો હોય છે પાછો છાયડો થઈ જાય પાછો તડકો પછી સાંજે ઠંડી.
અને પાછી વચ્ચે તો વરસાદ પડ્યો, વચ્ચે તો એક દિવસ વરસાદ પડ્યો પાછો.
હા વરસાદ અને કરા કેવા પડે છે જુઓ ને. ખબર જ નથી પડતી કે શું માંડ્યું છે. કુદરત
ના ના સાચી વાત છે પણ કેવું કે આ કેવું આ બધું નક્કી કેમ નહી થતું કેમ કે વૃક્ષો આવવાની જગ્યા હતા લોકો મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માંડ્યા છે ને એના કારણે આ બધું થઈ રહ્યું છે રુક વૃક્ષો ઓછા થતા ગયા છે અને બાંધકામ વધારે વધતું ગયું છે
હા જુઓ ને ખેતી લાયક જમીન પણ અત્યારે લોકો વેચી નાખે છે કારણ કે ખેતી કરવાની આળસ હોય છે અને પછી ત્યાં મોટા મોટા બિલ્ડ ડરો નવા પ્રોજેક્ટ લાવે ને મોલ બનાવેને બિલ્ડિંગો બનાવે
સાચી વાત છે
આમાં છે ને આપડે શ્વાસની તકલીફ વધી જાય અને એવા બધા રોગ ગો થાય ને એટલે માણસ કહેવાય ને કે શારીરિક રીતે નબળું પડી જાય
હ શારીરિક રીતે નબળું પડી જાય અને વાતાવરણ તો છે જ હવામાન તો ખરું જ પણ જોડે જોડે ખાણી પીણી પણ એવી થઈ ગઈ છે ને કે એ મોટું કારણ બની ગયું છે બીમારીનું જેન તે લોકો લોકો બાર નું જ ખાવાનું પ પસંદ કરે છે આજકાલ એવું નહી કે ઘરે બનાવીને સારો હલકો ખોરાક જમીએ તો સારું રે એમ
અને તમે જોવું એ હમણાં દિલ્હીમાં પણ કેટલું બધું પ્રદૂષણ વધી ગયું છે પછી સુરતમાં અમદાવાદમાં જે મોટા શહેરોમાં તો તમે જાઓ ને એટલે તમને વાદળોની જગએ કાળા કાળા દંગ વાદળો જ દેખાય ચોખ્ખું વાતાવરણ દેખાય જ નહી
જોવા જ ના મળે આ કેમ કે આ પ્રદુષણ એ ખરું મોટી મોટી કંપનીઓનું ખરાબ હવા બહાર હોય એના કારણે પ્રદુષણ પણ વધારે હોય એટલે વાતાવરણમાં થોડું વાદળો પણ કાળા કાળા જોવા મળે
એ જ હણા
ગેસ ને એ બધું હોય ને
હા મુુંબઈ ફરવા ગઇને ત્યાં તો બિલ્ડિંગો જોઈ ત્રીસ ત્રીસ બત્રીસ બત્રીસ માળની તો બ બિલ્ડીંગો મોટી મોટી અને
છે
હા અને લોકો ના ઘરમાં બે માળ ન નાના નાના ઝૂંપડા પણ એ પણ બે માળના અને ત્યાં દરેક માળમાં એસી જોવા મળે મતલબ કે એસી આપડે તો એવું વિચારે કે ના વાપરે તો સારું તે તો ઠેર ઠેર તને એસી માંથી જે ગંદો વાયો નીકળે છે એના કારણે પણ વાતા વાતાવરણ ધોવાય છે
હા અને પાછું કેવું, એજ કે જો વધારે વૃ ક્ષો હોય તો પણ ઝેરી ગેસને શોષણ કરીને ભાર ઓક્સિજન આપે પણ તો વૃક્ષો પણ ઓછા થવા માડે એટલે પછી શું થાય? આ મોટું ગારણ બની જાય. અને એજ પ્રમાણમાં પાછી વસ્તી વધે છે દિવસે દિવસે.
હવે તો એવું થઈ રહ્યું છે કે જે પ્રમાણે વસ્તી વધે છે એ પ્રમાણે ખેતી માટે જમીન પણ હોવી જોઈએ ને. જમીન પણ નથી રેતી. પણ હા જમીન નથી તો લોકો ટેરેસ ફાર્મિંગ કરી શકે પણ એ લોકો માં જાગૃતતા લાવવી કે એ લોકોને એટલી સમજણ હોતી નથી અને કોઈને સાચું કોને તો મજૂરી કરવી ગમતી નહી.
નથી ગમતી સાચી વાત છે. અત્યારે તો જો ને લોકો એવું વિચારે છે કે ઓછી મહેનત કરીને કેવી રીતના પૈસા કમાવા તો એવું નહી વિચારતા કે આપડે ઓછી મહેનત કરવી હોય અને પૈસા કમાવવા તો સારું શિક્ષણ લઈએ પણ ખોટા ગેરમાર્ગે ગે કે આ લોકો જાય છે જેમ કે નવી નવી ગેમો ના અહ ગેમો રમે છે અને ગેમો દ્વારા પૈસા કમાવાનું વિચારે છે કે પબ જી ને એવી બધી ગેમોમાં અમુક અમુક લેવલ જીતી પછી આગળ વધાય અને પૈસા મલે પછી રીલ્સો બનાવી પણ આ બધું થોડાક દિવસ માટે ચાલે રોજ માટે તો ના ચાલે ને ચલો રીલ્સો બનાવીને તો પૈસા કમાય જ છે. પણ જે આ ખોટી વસ્તુ છે અલગ અલગ ગેમોમાં તો એ તો થોડાક દિવસ તમને પૈસા મળે એક દડો મળે બે દિવસ પણ પછી એક દિવસ તો તમારા ડબ્બલ જતા રહેે કમાયા હોય એના કરતા ડબ્બલ જતા રહેે એમ.
હું તો એટલું માનું કે જ્યાં તમારા પરસેવાની મહેનત નથી કે જ્યાં તમારી કોઈ પરિશ્રમ જ નથી એ ધન કાળુ ધન જ કેહે વાય એ આપડા નસીબનું છે જ નહી. અને એવો રૂપિયો કદાચ આવી પણ જાય ને ઘરમાં તો આપણો રૂપિયો લઈને ડૂબે.
ડૂબે ડૂબે હાચી વાત છે. હમ્મ, એતો સો ટકાની સાચી વાત પણ શું કરીએ એ લોક કો સમજે નહી ને.
લોકો ને નાના નાના છોકરા જો આ રવાડે ચડી ગયા છે ને તો પછીને પાછા વાળવા બહુ અઘરા છે ને આજકાલના મા બાપ એટલું ધ્યાન નથી આપતા.
ધકી આપતા કેમ કે એ લોકો પાછા પોતાના જ પોતાનું જે કાર્ય કરતા હોય એમ જ એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે એ લોકો બાળકો પાછળ ટાઈમ જ નહીં કાઢતા. અને એનું જ કારણ બને છે કે બાળકો ગેરમાર્ગે જતા રહે છે અને પછી એવું કે કે આજ આકાલના બાળકો સાંભળતા નથી પણ તમે જ પેલા એમની કેળવણી પાછળ ધ્યાન ના આપ્યું ભાઈ અને ચલો કે જોબ ને એવું કરતા હોય તો એ તો ઠીક વાત છે પણ અમુક લોકો તો ગ કશું કરતા ના હોય પણ ફોન માં જ એટલા વ્યસ્ત ને રીલ્સો જોશે ને આ જોશે ને તે જોશે કે પછી એ એ બધો જે ટાઈમ એમના બાળક પાછળ કેળવવા એવા કનો હોય એ ટાઈમ તો એ લોકો એમ જ વેડફી માડે. અને પછી બાળક સંસ કારી કોઈની ર રી સંસ્કાર જોવા જ નહી મળતા કે મોટા લોકોની કોઈ રિસ્પેક્ટ કે કશું જ નહી. પહેલા તો જોુવ તો કેટલી માન મર્યાદા હતી મોટા લોકો સોફામાં બેઠા હોય તો બીજા એમનાથી નાના લોકો નીચે બેસે પણ અત્યારે તો એ બધું ઘતું જ રહ્યું છે ગામડામાં હ બાની શકે ગામડામાં કઈક જગ્યાએ જોવા મળી જાય.
સાચી વાત છે પહેલાંના જેવું મર્યાદા કે રિસ્પેક્ટ એ વસ્તુ આ જનરેશનમાં નથી. એ લોકો બધાને છે ને પોતાના ઉ બર ના પોતાના જ જેવા સમજે છે અને પછી એનું કારણ એ થાય કે આગળ જતા એની પરવરે રિશ સરખી થાય નહી. એટલે એ બાળક ક્યાંક ને ક્યાંક કા તો અહ નફટ બની જાય કા તો પછી કેવાય ને કે હાથ આપડા હાથમાં રહે જ નહી બાળક.
સાચી વાત ના રહે સાચી વાત.
અને અત્યારે નાના નાના છોકરાઓ પણ મોટી મોટી બીમારીઓ આ બધા ફોન ના લીધે તો હોય છે પણ સાથે સાથે અત્યારનું ખાવાનું પીવાનું અને જેટલું લોકો બહારનું ખાય છે અને ઘણી વાર તો મેં જોવું છે ને કે સ્કૂલોમાં હવે અત્યારનું તો જે વલણ છે ને પ્રમાણ એવું થઈ ગયું છે કે સવારની સ્કૂલ તો બપોરે છૂટવાનું હોય તો બે ટાઈમ સ્કૂલમાં આપે છે. જમવાનું તો સ્કૂલ વાળા પ્રોપર ધ્યાન આપતા જ નથી કે લોકોના જે આહાર તત્વ આહારમાં જે બધા તત્વ
હ પ્રોટીન વાળું ને બધું તો હા એ બધું તો આપવાનું ભૂલી જ પણ એ લોકો વિચારે કે એ લોકો કેવું વિચારતા હોય કે બાળકને સ્વાદિષ્ટ કઈ રીતના લાગે અમારું મટીરિયલ કેવી રીતના ઓછું વપરાય અને અમે કેવી રીતના બધું ફટાફટ પતાવી દઈએ એના પર ધ્યાન આવે છે કે ના કે બાળક ના સેહત પર ધ્યાન નહી આપતા એ લોકો
વચ્ચે અમારે હતો સર્વે કરવાનો ત્યારે અમે ગયા હતા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગયા હતા એક સારી એવી કેહેવાય ને પ્રસિદ્ધ એ તો ત્યાંનો મેન્યુ જોવું તો પાઉભાજી ને ચાાઈનીઝ સમોસા અરે આ તો કઈ છોકરાઓને ખવડવાની વસ્તુ છે એની જગ્યાએ કઈક એના બીજા ઘણા બધા વિકલ્પો છે જેને તમે મોર્ડર્ન ટચ આપીને બનાવી શકો એ લોકો એ પોતાના જ મેન્યુ એ રીતે બનાવી દે છે અને પેરેન્ટ્ પણ શું કરી શકે એ લોકોને તો એ ફી થતી હોય જમવાની એ તો આપવી જ પડે નીતર બાળક ભૂખ્યું ર અથવા તો બાળક એકલો બેસીને કેમનું ખાણે એના બધા મિત્રો તો જવાના
જવાના સાચી વાત છે
બીજી બાજુ એવું થાય છે કે અત્યારે જે પણ મધ્યાહન ભોજન મળતું હોય છે સરકારી સ્કૂલોમાં તો ત્યાં પણ દાળ પાણી જેવી હોય અંદર ડાઢકડી બનાવીય તો લોટ કાચ
અને ચલો કે એ તો બધું ઠીક કદાચ સારું આપી દે તો એ પણ પાછું પાછળ જે રસોડા આપણે જોવા જઈએ અને જે મટીરિયલ ને બધું વાપરે એ તો એ પાછું મોટું કારણ છે હ બાળકોને બીમારી થવાનું જે કેવા કેસ આવતા હતા કે અમુક અમુક સ્કૂલમાં એક સાથે બધા જ છોકરાઓને વારા ફરતી પેટમાં દુખ્યું હતું અને પછી રસોડામ જઈને જોયું તો એમને કે ક્લોટ કે એવું વાસી વાપર્યો હતો
અરે બહુ જ બધું હોય છે બ બહુ જ ગંદવાળો રાખે છે આ લોકો અને ગમે એટલા લોકો છે ને આળસુ એટલા હોય છે ને કે આપણને એના પર ખુન્નસ ચડે કે તમે પગાર સનો લો છો
પગાર હા અને પગાર તો પગાર પણ પછી એમના મા બાપ પોતાના બાળક એક બાળક પાછળ દસ હજાર રૂપિયા ખાલી અમને શાંતિથી એક ટાઈમનું જમવાનું મળે એટલા માટે ભરે છે ને
એ પૈસાની તો કોઈ વેલ્યુ છે જ નહી એ લોકોને અને એ લોકો લોકોને પોતાની ડ્યુટી છે કે આજે એમની જગ્યા એમનું બાળકત હોત તો
સાચી વાત છે ના ના સાચી વાત પણ શું કરીએ ઘણા બધા ઘણા બધા એવા એવા કારણો છે. છે ને કે જેનાથી નાની નાની બીમારી અમુક વાર એટલા મોટા સ્ટેજે પહોંચી જાય છે ને અને પછી જયારે પહોંચી જાય ને ત્યારે આપણને ર રિયલાઈઝ થાય છે એ. કે આપણને આપડી શું ભૂલ હતી તારે આપણને ખબર પડે કે આ વસ્તુ અહીંથી નીકળીને આટલે પહોંચી એમ.
એજ તો. અને સાચુ કહુને તો અત્યારે આ સોફ્ટ ડ્રિંકસ જેટલી પણ. છે કોક.
હમ હમ સાચી વાત છે પણ શું કરીએ હવે. અત્યારે તો પોતે માણસને એમની સ્વાસ્થ્ય જાળવવા પો. તે જ જાગૃત થવું જોઈએ કોઈ ના માગ્યા વગર માય ના પીરસે એવું છે કોડીઓ આપડા મોઢડા પર ધરી દે પણ કેવી રીતના ગ્રહણ કરવો એને એ તો આપણા હાથમાં જ છે ને એમ.
કઈ નઈ તમે તમારી તબિયત સાચવ જો.
હા હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચાલો મળએ.